કેમ છો? હું મજામાં છું. તમે કેમ છો?
હું પન મજામાં છું. હવે નવરાત્રી નજીક આવી રહ્યા હતા ના.
હમ્મ-હમ્મ. આ તો આપણો નવરાત્રી બહુ ફેસ્ટિવલ છે.
હા. આવ તો અમ્મ. સારું ફેસ્ટિવલ હોય છે. અને બહુ લોકો નવરાત્રી માટે તો એક્સાઈટેડ હોય છે. નવરાત્રીમાં નવ-નવ
કાલે જોયું કે બધા લોકો ગરબા રીતે. અને ગરબા
અહા. તને નવરાત્રિ ગમે છે?
હા. મને તો બહુ ગમે છે નવરાત્રી. આ મારો ફેસ્ટિવલ ફેવરેટ ફેસ્ટિવલ છે.
મને પણ નવરાતી બહુ ગમે છે. અને હું તો નવરાત્રી નું રાવ પણ જોઈ રહ્યા હતા. તને નવરાત્રી અહ કેમ ગમે છે પણ?
અહ મને નવરાત્રી અહ ગરબા, મ્યુઝિક, કલરફુલ કપડો અને ઉત્સાહ માટે અને મારો મિત્રો સાથે ગરબા રમવાનું મને બહુ મજા આવે છે, બહુ ગમે છે મને.
તમે આ-આ માટે નવરાત્રી ગમે છે. મને પણ આ માટે ગમે છે. ગરબા, એ મ્યુઝિક ક્લબ, કપડા માટે બહુ ગમે છે. ખાસ કરીને મને તો નવરાત્રીમાં નવો-નવો કપડો પહેરવાનો મજા આવે છે. નવરાત્રી કેટલા દિવસ ઉજવાય છે તને ખબર છે?
હા. ગુજરાતી તો નવરાત્રી તો નો દિવસ.
હા સાચું કહે, સાચું કહી દીધીશું તું. નવરાત્રી નવ દિવસ ઉજવાય છે. અને આ ફેસ્ટિવલ અહ કોનું છે તને ખબર છે?
હા, હા મને ખબર છે ને. મા અંબા ની પૂજા માટે ઉજવાય છે. અને દરેક દસ દિવસ તેમાં દુર્ગાના અલગ સ્વરૂપની ની પૂજા થાય છે.
હા. આ તો તમે બિલકુલ સાચી કહી દીધું. અહ આ તો માં અંબા ની પૂજા માટે રમવાય છે. અને અહ અલગ-અલગ દિવસે માનું નવું-નવું સ્વરૂપ ની પૂજા હોય છે. તને અહ ઘરે પૂજા કરો છો નવરાત્રીમાં?
હા દરેક વર્ષ થોડા પૃથ્વી અહ અને પૂજા કરીએ છીએ. અમે રમવા અમે પણ ઘરે પૂજા કરીએ છીએ. તને ગરબા રમવું ગમે છે?
હા મને તો ગરબા રમવાનો બહુ મજા આવે છે. બહુ ગમે છે. અને તમે ગમે છે ગરબા રમવાના?
મને-મને પણ બઉ ગમે છે ગરબા રમવાનું. અને અહ આપણો મિત્રો સાથે અને સાથે પણ ગરબા રમવાનું મને બોઉ મજા આવે છે. અને રાત રાતથી આપણેે ગરબા રમીએ છીએ. અને અંબામાંનો અહ-અહ-અહ આરતી કરીએ છે. બધા આવે એન્જોયમાં જાય છે.
હા. તો તને અહ બેસીક ગરબા આવડે કે ફ પ્રોફેશનલ ગરબા આવડે છે?
ના, ના. મને તો બેઝીક ગરબા આવતો.
હા. મને પણ બેઝીક ગરબા આવે છે. થોડું ઘણ થોડા ઘને સ્ટેપ આવડે છે ગરબામાં. અને અમ્મ વર્ષે નવા સ્ટેપ અને હું નવી-નવી વર્ષે નવા સ્ટેપ શીખવાનું પ્ર યત્ન કરે છે. અને તો પણ યુટ્યુબ થી પણ ગરબા શીખી શકાય છે.
બિલકુલ-બિલકુલ. તનેે તને યુટ્યુબ પર પણ ગરબા શીખી શકો છો. અને અહ તને ટ્રેડિશનલ અહ ટ્રેડિશનલ ગરબા ગમે?
હા. મને તો ટ્રેડિશનલ ગરબા બહુ ગમે છે. મોર્ડર્નથી પણ મજા નથી આવતી મને. ટ્રેડિશનલમાં બઉ મજા આવે છે. અને તને?
હા મને પણ. અહ તને દાંડિયા રમવુ ગમે ગમે છે?
હા. દાંડિયા તો ફેવરેટ છે મારો. આ બહુ ગમે છે દાંડિયા મને. દાંઢિયા અને અ ગર-ગરબામાં શું ફરક લાગે છે તમને પણ
ગરબા અ દેવ દાંડિયા અને ગરબામાં આ ફરક છે, કે ગરબા હાથની તાદી સાથે રમી અને દાંડિયા લાકળી સાથે તો બંનેની મજા અલગ હોય છે અને નવરાત્રીમાં તું ક્યાં રમવા જાય છે
હું તો મારા એરિયામાં ગરબા રમું છું ગ્રઉન્ડમાં, અને તું
સરસ, સરસ અ હું પણ સોસાયટી માં ગરબા અન આનંદ લઉ છું
હમ્મ આ લો સરસ સે સોસાયટીમાં તો બો લોકો હોય છે, અને મજા પણ આવે છે, ઘણા લોકો સાથે ગરબા રમવાનું ત્યાં ઘણી ભીડ તો બો હોય છે, ખાસ કરીને વીકેન્ડમાં હોય છે ને તમારા સોસાયટીમાં
હા, હા તને અ હું બો સાચી વાત કીધું કે ગરબા ના વીકેન્ડમાં તો બો ક્રાઉડ હોય છે, અને અને હું તારાથી સવાલ પૂછું કે તને કઈ કલર નો કપડા ગમે
મને તો અ લાલ અને અ રોયલ બ્લુ કપડા નું બો ગમે છે અને તમે
બોલ મને તો બ્લાક અને યેલો ગમે નવરાત્રી માં ચન્યા ચોલી કેટલી સુંદર લાગે છે આ
હા, આ તો તમે બોવ સાચું કેય દીધું છોકરીઓના પર અ નવરાત્રીમાં ચન્યાચોરી બોવ સુંદર લાગે છે અને મેં અ મને બો પસંદ છે ચન્યા ચોલી ગરબામાં પેરવામાં આ માટે તો, બો એક્સાઈટમેન્ટ હોવું જુએ ને અને તમે ખેડુ પેર અ પેહેનવાનું ગમે છે
હા મને પેલું ગમે છે
હા લોકો જ્વેલરી પણ ટ્રેડિશનલ પેરે છે, અને બો સુંદર લાગે છે ઓક્સિડાઇઝ જ્વેલરી તો બો ફેમસ છે
હા, હમ લગભગ તને રેડી થવામાં કેટલો ટાઈમ લાગે
મને તો લગભગ એક કલાક લાગે છે રેડી થવામાં, અને તમે
મને તો આટલો બધું ટાઈમ નથી લાગતી પણ ગરબામાં મ્યુઝિક વગેર મજા નથી આવતી આ તો સાચુ કેવ ને લઇફ ઓરકેસ્ટ્રા ઓર અ ઓર્કેસ્ટ્રા હોય તો વધુ મજા આવે અને તને ફેવરેટ ગરબા સોંગ કયો છે
મારું ફેવરેટ સોંગ તો ઘણા હોય છે ગરબામાં એક પસંદ કરવું તો મુશ્કિલ લાગે છે મને તો, અને તમે
મને પણ તને, ત અ તને અ રાતે કે ટલા વાગે સુધી ગરબા રવમુ ગમે
જેટલી એનર્જી હોય એટલા વાગે હું કરું લીધું. ટાઈમ નો ખબર નથી પડે મને.
હા, એ તો તને સાચું કીધું. પણ થઈ જાય. અને પછી બીજા દિવસે થકાન લાગે. તો પન-પન મજા પણ વધુ આવે ને નવરાત્રિમાં તો આપણે.
તમે સાચી કહી દીધું તું. રાત્રિ એ ગરબા કરી તે એનર્જી બહુ જાય છે. અને પછી અહ પછી દિવસ તો થકાન હોય છે. નવરાત્રીમાં બહાર-બહારના લોકો પણ ગુજરાતી અહ ગરબા કરવામાં આવે છે.
હમ્મ-હમ્મ. આ તો તને સાચું કીધું. તને નવરાત્રીમાં ઉપ વાસ ક કરવાની આદત છે?
હા મને ક્યારેક કરવું છું હું તો. અને તમે?
હા હું તું હું પણ કરેક કરું છું. ઉપવાસ કયો ફૂડ ગમે છે તમે? શું ખાવ છો તમે?
હું તો ઉપવાસમાં સાબુદાના નો ખીચડી, અને ફ્રૂટસ ખાઉં છું. અને તું શું ખાવ છું ઉપવાસ માં?
મને તો આ રાજગરાની પૂરી ગમે. અને ના લોકો બની જાય છે.
હા નવરાત્રીમાં લોકો મંદિર પણ જાય છે. માં અંબા ના દર્શન કરવા. અને તને અહ મંદિર જવાનું ગમે છે? તું જાઉં છું?
હમ્મ. શાંતિ મળે છે. નવરાત્રિમાં ડિસીપ્લીન પણ જરૂરી છે. ગરબા રમતા વખત બીજા લોકો નું અહ ધ્યાન રાખવું જોઈએ ને.
હા, હા. આ તો તમે સાચી કહી દીધું. અહ બિલકુલ આ ટ્રેકમાં હોઈએ છે. અને ડિસિપ્લીન જરૂરી હોય છે. ધક્કા ના મારવું જોઈએ, ગ્રાઉન્ડ અહ ગ્રાઉન્ડ નું સ્વચ્છ પણ રાખવું જોઈએ. ને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નવરાત્રિમાં. કારણ કે બહુ કચરો હોય છો. ચલો મને તમારી સાથે વાત કરવાની બહુ આનંદ મળીએ.
વાતમાં વાત કરીએ. ઠીક છે?
હા. અહ જય શ્રી કૃષ્ણ.
જય